કરવપદલ બ આપજ રાજજ રિશેષ પડી છે ફોન કર્યો તમારે હા તમારે ખબર ન હ ફોન કર્યો તમે જમી લીધું.
હવ બસ આ જમીન હાલ બેઠા રાખો ને અમારે. થોડો રિસેસ જેવો ટાઈમ હતો એટલે બેઠા થા.
અમારે છે છે.
ર હમ શું કાધુંકો.
બસ આ ભેંડા નું શાખ ખઈ ને આયા.
ઓહ હો હો એવું એમ ને. ખેતરમાં બેયેલા હતા કે પહિ
ના દુક અમે તો શાકભાજી તો ન આવતા
નહી વાંધંધા એમને અને એવું એમ ને ત્ન ભીંડા ભાવક
હમ
હમ પીંડાણો તો સોડ થાય ને
હા છોર સાહે
હમ હમ પીડા ગવાર આ બધું ન શૂડ થાય એવું હોય ને કંઈક
હમ શો થાય છે બીજવાર આવે એટરોપવાના ને પછીછોડ થાય
હા સરસ સરસ કેવી અને બીજું કોમ શું ચાલેધંધાપણીમાં બધું
બસ ચાલુ જાય તમારે તોવું ચાલ બોરું
બસ એકદમ મજા મજા છે હાલ ધ ગરમી કેવી પડવાની ય
ગરમી થોડીક વાર વાયરો આવવાને થોડી વાર ગરમી એકદમ તાપ પડોય
બે એક બે એક બે દિવસ વરસાદ પડ્યો ખાલી થોડો થોડો પેલામાં પહેલી વખતમાં વધારે પડે પહીછવું પડે હું કેવું
હમ
પછી તો હારું જે ગરમી પડી ને ભાઈ એમાં વરસાદ ઓછો થયો ને પહો મેંને એટલે વધારે ગરમી થ ગઈ એનું જે બાષ્પીભવન થઈને વાતાવરણ ની અંદર જે ભેજ સુૂટવો જોુવ તો જ ઠંડક થાય પણ ગરમી કેવી પડી કે તળાવ અત્યારે આમ કેવું કે ભાઈ ગરમી પડવાથી જમીને ત પેલા ગઉ ગરમ હતી થોડું પાણી રેડું એટલે ત્યારે સુકાઈ જાય એમ હજી ચૂસી લીધી છે જમીને પાણી બધુ વરસાદનું જે સોસાઈ ગ જવું પડે ને એ બધું સોસાઈય કું છે એમ કેટલા વર્ષ ના થાય અરે બધુંમુગ શું કહ છો ફરવા બરવા ના સો તોો કાલ વસાડી બીજ છે જગન્નાથ ભગવાન રથયાત્રા છે એકસો ચુમ્બાલીસમી પાટણની અંદર
હમ
કાલ તો જોવા જવાનું છે તો તો
ઓ રાજા રાખવા નઈ આપડે બપોર ચડે
એવું સાહેબ ને હા મજા આવે બધી ઝાંખીઓ બધા અલગ અલગ હોય છે ભક્તિની હોય છે છે કંઈક હોય છે ગુજ્રાક્ષ શું બનેલા હોય છે અને કંઈક અલગ અલગ કૃત નું ઝાંખીઓ બધી બતાયલી હોય છે બહુ સારું હોય છે બભી હો બું બીજ નંબરની હ વિશ્વની બીજા નંબર ત્રીજા નંબરની રથયાત્રા આપડા નીકળે છે પાટણમાં હમ
ત્યારે ક ન અમદાવાદ ની આવવાનું
હા પેલી પુરી ની જગન્નાથ પુરી આવા
હા
હમ બીજી અમદાવાદ ની ત્રીજી આપડી જગન્નાથ પુરી બી સારું છો જોવાલાયક છે અને બહુ મજા આવી જાય મંદિરે દર્શન કરવાની સાક્ષાત ભગવાન હા ત્યાં સાક્ષાત ભગવાન બિરાજમાન છે
હમ ત પા મોટી પધનીલ શ છે
હા ત્યાં રથ ત્યાં રથયાત્રામાં બહુ મોટા મોટા રથો બનાયલા હોય એિ એ લગભગ અઠવાડિ ક મહિને મારા અંદાજ મુજબ ત્યાં પહોચતું હોય છે રથ હ ત્યાં બઉુ પેલું હોય છે
અત્યારથી તો ચાલુ થઈ જોયું છે ને
હા અત્યારથી તો ના કાલથી રાત કાલથી જ ચાલુ થાય ત્યાં કેવું હોય કે તમારો રથ તમે બનવા જાય ને આજે રથયાત્રા પૂરી થતી હોય તો એ ત્યારથી જ રથ બનાવવાનું સ્ટાર્ટ કરી દે તો આખું વરષ રથ જ બનતા હોય એમ ચાલ હા એક વર્ષ સુધી કામ કન્ટિન્યુ ચાલુ રે ની રથ નવો જ રથ બનાવવામાં આવે છે એ અને ભગવાનના તે હા હમ હા ત્યાં ભગવાન ના ત્રણ વખત દિવસમાં ધજા ચડાવવામાં આવે છે અને મંદિર પણી બહુ ઊંચું મોટું છે ત્યાં
દિવસ પત્ર ન તો
હા દિવસમાં ત્રણ વખત ભગવાન ના ધજા ચડાવવામાં આવે છે ત્યાં પૂરી
દિલ્હી
ડેલી ડેલી બહુ જબરજસ્ત મંદિર છે ત્યાં અને સાયન્ટિફિક રીઝન સાથે જોડાયેલું છે એમ
એવું છે એમને આપડે જ આવું પડશે એક દાડો
ો ના ના ફરવા જવા ચોક્કસ બાય પ્લેન જ આવ તો ચલે પછી અથવા બાય પ્લેન તો આપણને થોડું મોંઘું પડી જાય પણ બાય રેલવે જે હોય ને આપડે બુક કરાઈને તો બી સારું રે એમ
ચાલો આમ તો રે લ જ એક તાડું જીએ સા
સરસ સરસ સો ટકા જવાય રોડ પાટણ ની અંદર એ નહી રોણખી વા મોટી મસ્તની બનાઈ
હમ બહુ
સિદ્રાજ જયશ્રી મી બનાવી મીળ દેવી ની માતા એ એમના મા એમની યાદ માં બનાવી હતી. અને સાત માળ ઊંડી હે શીખ જમીન થી સાત માળ ઊંડી હે વિચાર કરો. હવે એ વખત ના જમાના માં ખો સાતમાળ ઊંડું કરવું આટલું કલાકૃતિઓ કોતરવી અવનવી કોતરણીઓ કરવી આવું બધું કરવું ટાઈમ જોયો છે પથ્થરો ક્યાંથી લા છે એ વખત તો તો ગાડીઓમાં પથ્થરો આ આવી જાય પેલા તો આ ગાડીઓમાં પથ્થરો બી ના આવતા ને
હા પેલા ના માણસો પોતણીઓ પણ સારી રતા
હા પેલા કરતા તો ઘણું બેસ્ટ કેવાય તારા માટે તો ને હમ્મ. પેલા તો કેવું હતું કે ભાઈ બધું ઉપાડીને જાતે જવાનું જાતે આવવાનું બધું ઘણું બધું કરવું પડતું છે એમ. તાર સરસંગ તળાવે ખુદાયેલું છે
હા.
હમ્મ પણ એની અંદર કેવું શ્રાપ મળ્યો હતો ને રાજાને એટલે ત્યાં નથી થતું ત્યારે પાણી નથી રેતુ એ એવું કહેવામાં આવે છે હા પેલા આપણું રાજધાની રહી ચુકેલું સિદ્ધરાજ જયસિંહ વખત પાટણ પાટનગર પાટનગર રહી ચુકેલું છે હમ્મ બહુ મોટું વિશાળ રાજ્ય હતું
અણહિલ વાળ પાટણ
હા અણહિલ હા પેલા આપણું નામ અણહિલવાલ પાટણ હતું. અણહિલવાડ ઉપર થી આપણું નામ પાટણ પડી ગયું પછી પાટણ શોર્ટ નામ થઈ ગયું એમ ખ્યાલ આયો તમે તો આ બધું જોયેલું હશે ને
પછી પાટણને ચોફેર આમ બાબરા ભૂતે કોટ કરેલો
હે હા બાપરા ભુટે નો કોટ છે ન પાટણમાં કોઈ કેવત છે પેલી શું તીરઅ બારીના
તેર બારીઓ હ
હા બાર દરવાજા એવું કક છે હા જ દરવાજા હા એવું કક છે એવું કઈક અચ્છા મને ખ્યાલ છે ખ્યાલ છે ઈ જો હા
હા અમે બસ એ સાઈડ જ રહીએ છીએ
તમારે બીજું હમ્મ ખેતીવાડી માં કેવું ચાલે છે.
ત્રણ વીઘા કપા કર્યો પા
એવું છે એમ ને કયો બીટી કપાસ કયો કે ભઈ સાદો કપાસ કરયા
કેટી બેટી
બીટી કપાસ કરો છો એમને. તો તો એમાં તો સારું એવું મળતું હશે તમન
મળી રે પણ મજૂરી બહુ મોંઘી થઈ ગઈ પાછી
હા મજૂરી તો મોંધી થઈ અને અત્યારે આમ તો ભઈ તો ભાઈ બીટી કપાસ ન વાયો તો મોટો થઈ ગયો છે ને વરસાદ પડ્યો તો પાણી પાવું પડતું હશે થોડું
પાણી વરસાદ નો આમ તો કપાસ સારો થાય
હમ્મ હમ્મ.
વરસાદ નું જ કપા વાવવાય એટલે સારો થાય હા સાનિયુ ખાતર
હા તો તો વાંધો ના આવે
હમ્મ.
તમારે તો એમને ભેસો ને એવું બધું રાખતા હશો પશુપાલન ધંધા સાથે
હા ત્રણ ગાયો એક ભેંસ રાખે છે એ
હમ્મ હમ્મ શંકર ગાય રાખો છો કે પછી શાદી
હા શંકર ઝા હા
એવું કેટલા લીટર દૂધ આપવનું?
દૂધ તો એક બે ગાયો જોવા જયા અને યસ એક ચાર લીટર આપે ને એક છ લીટર
તો સરકારી ડેરીમાં ભરાવો કે પછી
હા સરકારી માં જ સરકારી માં જ
એવું છે એમ ને એટલે દર અઠવાડિયે પગાર થાય
ના દસ દિવસમાં પગાર થાય મહિનામાં ત્રણ પગાર આવ હ
એવું હોય છે એમ ને બીજું શું વાયુ જમીનમાં હવા એડાવાવાની તૈયારી કરી છે ને
હવે ચોમાસું જાય એટલે એરંડા વાવશું
એમાં કઈ બિયારણ વાપરો તમે એડામાં
હા એ બેટી નું.
બીટી નું જ વાપરો એમને સર્ટિફાઈડ હોય તું છે ને તમ તો પછી જુના કરેલા હોય એ જ વાવો તમે
શુંભો
સર્ટિફાઈડ અ બિયારણ લાવો કે પછી તમારા જે જૂના વાયેલા હોય એમાંથી જ બિયારણ જાતે બનાવી દો તમે?
ના ના પેકેટ આપડા તમને સોરી સેટી ભાઈ
એવું છે એમ ને બરોબર બરોબર શું કહો બીજું ધંધા પાણીમાં કેવું ચાલે ટેસ્ટિંગમાં બધું.
ટેસ્ટમાં બસ સ છે અત્યારે તો મિક્સ ડિઝાઇન આવી
એવું છે એમ મિક્સ ડિઝઇન કરો છો એમ ને તમે મિક્સ ડિઝાઈનની અંદર કઈ રીતના કરો છો?
એના આપણે શ્રમ નહી આવનો શ્રમ
હા આ.
એવું છે એમને. ઇલામ બર્યા હ હમ સો ટકા હા હા હ હા. આજ તો પવન બહ આવે છે.
બહ જ છે અત્યારે ચડ છે.
હમ હમ હ હા એટલે હા એટલે જ થોડું લાગે છે પવન બઉ છે એવું હમ થોડા દૂર જો
હા જઈ
બીજું આમ કહો બીજું ખેતીવાડી ની અંદર બીજું બછી શા તો
અત્યારે તો હમણાં બે વર્ષો થડીે એટલું બધું લીલું લીલું જમ થઈ ગયું.
હમ. ત તમે સ્લમપ ભરો તો સ્લમપ ની અંદર કોંક્રીટ ન કપચીને સિમેન્ટ રીતિ નું એ બધું લઈને ભરતા હશો ને?
હા તે પરેશભાઈ વજન લે એ પ્રમાણે અમે મટરિયલ બધું આથી જ મિક્સ કરીને પએ
પછી ત્યાંથી સ્લમ કર્યા પછી મિક્સ ડિઝાઇન ભરતા હોયશો ને
હા પછી એ ઉપર બધું નેકાને બધું એ આપો વજન પાછું ડિઝઇન નું મિક્સ ડિઝાઇન
પછી તમે પેલા મોલ્ડમાં ભરી દેતા હશો ને?
હા મોલમાં.
હા કટલા ત્રણ ટ્રાય કરો છો.
ત્રન્ટાય-
એવું છે એમને.
હમ.
બીજા ક્યા ક ટેસ્ટો કરો તમેમ
એસોય
સોલ કરો જોો એમને
હમ બું મેન
હમ
સોયલ ટેસ્ટ ઘણા બધા ટેસ્ટ આવવા
ઓહ એવું છે એમ હ એટ પિરામિડ બધા અલગ અલગ હતાતા હ છે ને એસબીસી કરતા હશે ને તમે સોલમાં તો
એસબીસી પ્રો્ટ સીબીઆઈડ
એવું બધું બધું કરું છો એમને
હમ
એસબીસી તો તમે ફિલ્ડ ઉપર કરવા જતા હશો ને
હા સાઈડ ઉપ ઉપર
એટલે તમે જાાવ છો જોડી
હા જીએમ
એ એમ કેટલા મિટરના તમે બૂરવાળ કરો છો
જાણા જઈએ
હમ એમ કેટલા બો રોલ કરો તમે
દસ મિટ દસ મીટર ના હોય અને સોલર ના હોય તો છ મીટર ના હોય
એવું
હા
બીજા ટેસ્ટો ફિલ્ડ ઉપર જતા હશો તમે
હમ જઈે ને ત અંદર આ જે પિકઅપ લઈ રિંગ બ રિંગ
એવું છે રિંગ જાતે બનાવી લે છે એમ ને તમારે તો
હા સાહેબેમાં જાતે બનાવેલી
એવું છે એમ
હા
અને બીજું બીજા કઈ ફિલ્ડ ઉપરના ટેસ્ટો કરો છો તમે?
છેને
બીજા કઈ ફિલ્ડ ઉપર જઈને ટેસ્ટ કરો એમસી બીસી સિવાય હમ એવું છે
ખલોડ
હમ એવું બધું કરો છો એમને હમ હમ
પર રોડ રપણે
અર્થર જીસીટી કરો છો એમને હ તો સરસ સરસ સારું કેવા તો તો
પછી આપડા થર્મોપ્લાટ સાઇન બોર્ડ
હમ હમ
થર્મોપ્લાસ્ટ સાઈન બોર્ડ તમે કરતા હશો?
હા અમે કરીએ થર્મોપ્લાસ્ટ સાઈનબોર્ડ કરીએ છીએ રોડ ઉપર જઈને જ કરીએ ત્યાં રોડ ઉપર જાય ને ટેસ્ટ એકક્ચુઅલ ટેસ્ટ જ કરી જાય છે બધા વિટનેસમાં જ હોય છે.
થર્મોપ્લાસ્ટમાં શું કરો?
થર્મોપ્લાસ્ટની અંદર કેવું મશીન મુકી એ એની અંદર નાઇટની રિફ્લેક્ટિવિટી કે ટલી આવે છે ને એ ચેક કરવા માટેનો એટલે તમે જેવું મશીન મુકો એટલે એનું નાઈટ વિઝન થી રિફ્લેક્ટિવિટી આવે એમ આટલી રિફ્ક્ટિવિટી આ નાઇટની અંદર આપણે ગાડી લઈને જઈએ આપણે ગાડીનો પ્રકાશએ પટ્ટા ઉપર પડોવુ જોએને એ સીધો પટ્ટા ઉપર પડે એટલે એનાથીજ